હમ્મ બસ મજામાં છીએ. તમે કેમ છો?
બસ જો અમે બી મજામાં જ છીએ. કેવું છે, હવે તો વેકેશન પત ત્યું એટલે હમણાં તો આ મહિનામાં તો કોઈ તહેવાર બી નથી, કે ઉજવણી કરી શકીએ. પણ મન તો કેવું છે ગુજરાતી ના તહેવારો એટલા બધા ગમે છે ને કે આમ એવું થાય કે ક્યારે એ તહેવાર આવે ને ક્યારે એની ઉજવણી કરીએ.
હમ્મ સાચી વાત છે તમારી. હવે અતાર તો વેકેશનની સિઝનમાં તો બહું કઈ ખાસ તહેવાર આવતા નથી. પરંતુ હવે છોકરાઓની સ્કૂલ થોડાક દિવસોમાં ચાલુ થવાની છે, એના પછી બધા આપડા ગુજરાતીઓ જે તહેવાર મનાવે જેવા કે ગણેશ ચતુર્થી છે, નવરાત્રી છે, દિવાળી, અને એવું બધું પછી લાઈનસર તહેવારો આવશે. જેમ-જેમ મહિના બદલાશે એમ.
હમ્મ ના બરાબર છે. હવે કેવું છે સૌથી પેલા તો ઓગસ્ટ આવશે એટલે ઓગસ્ટમાં કૃષ્ણ ભગવાન નો સાતમ આઠમને એ બધું આવશે, એટલે કૃષ્ણ ભગવાન ના જનમની ઉજવણી. એમાં તો સાતમ આઠમમાં તો કેવું હોય છે બેનોને તો જાણે મજા જ પડી જાય છે. રાંધણછટ થી ચાલુ થાય એટલે બધું જમવાનું અલગ-અલગ બધી વાનગીઓ બનાવવાની, એટલી બધી વાનગીઓ બનાવવાની, પછી બીજા દિવસે સાતમ એટલે એ દિવસે એકદમ રજા. કશું બનાવવાનું જે બનાવ્યું છે બધું ઠંડુ સાતમ એટલે ઠંડુ સીતેલ બધ ધુંય બનાઈ લેવાનું કે બીજા દિવસ શીતળા સાતમે ખાવાની અને આઠમે કૃષ્ણ ભગવાન નો જન્મ દિવસ હોય ને એ દિવસે ઉપવાસ કરવાનું, એટલે પેલા બધું બનાવવાનું પછી ખાવાન ને પછી ઉપવાસ કરવાનું મજા પડી જાય.
હમ્મ, સાચી વાત છે. હવે જેમ હવે ઈ પતે એના પછી ગણેશ ચતુર્થી આવે. તો ગણેશ ચતુર્થીમાં પણ એવું હોય કે એક થી નવ દિવસ, કા તો કોક લોકો દસ દિવસ રાખે, કા તો કોક લોકો સાત દિવસ માટે રાખે. તો ગણપતિ ની પૂજા અર્ચના કરે, પછી રાતે લોકો ગરબા રમે એમના તેમ જ્યાં મંડપ બના્યા ત્યાં, અને છેલ્લા દિવસે તેમનું વિસર્જન ને એવું બધા માટે વર ઘોડો ને એવું બધું નીકળતું હોય અત્યાર તહેવારોમાં તો.
સાચે. ગણપતિ ભગવાન તો કેવા છે વિઘ્ન હરતા છે, કે આપણા જીવનમાં કઈ બી વિઘ્ન આવતું હોય અને એમની મસ્ત મનથી ભાવથી પૂજા કરીએ તો આપડે દરેક વિઘ્ન દૂર થઈ જાય છે, એટલે ગણેશ ચતુર્થી માં તો અમે બી ઉપવાસ કરીએ, જો અનુકૂળતા હોય તો અમે બી એક દિવસ માટે મે બી ગણપતિ ઘરે લાઈએ અને પછી વાજતે ગાજતે એમનું વિસર્જન કરીએ.
હમ્મ, સાચી વાત છે. હવે જેવું ગણેશ ચતુર્થી પતે, એવું એના બીજા જ મહિનામાં નવરાત્રી આવે. નવરાત્રી એટલે જગદંબા નો તહેવાર કેહેવાય. એટલે તેમાં પણ શું છે કે નવ દિવસ બધા ગરબા રમે એને ધૂમધામથી રાતે ત્રણ-ત્રણ, ચાર-ચાર વાગ્યા સુધી ગરબા રમે લોકો, એમ તેમાં પાછું કેવું કે એમનું નોરતા નોરતું હોય ને એવું બધું એમાં પણ અમે ઉપવાસ કરીએ. એટલે નવરાત્રી ન તહેવાર પણ સારો માનવામાં આવે છે.
હા નવરાત્રી તો એમ કવું ને એક જો આપડા ગુજરાતીઓ ના તહેવારમાં તો મને સૌથી વધારે જો કોઈ પ્રિય તહેવાર હોય ને તો નવરાતિ છે નવરાત્રી આવવાની હોય ને એના મહિના પહેલા જ અમે તો બહેનો ચણિયા ચોરીની ખરીદી ચાલુ કરી દઈએ પછ પછ માતાજીને શણગાર ની બધી ખરીદી ચાલુ કરી દઈએ કે ચલો આ વખતે કેવી રીતે રોજ નવ દિવસ નવ દુર્ગાના અલગ અલગ રૂપ કેવી રીતે સજાઈશું નવ દિવસ અલગ અલગ કપડા પહેરીશું માતાજી ના ગુણગાન કરીશું પછી આરતી કોમ્પિટિશન કરીએ ગરબા કોમ પિશન કરીએ અને રોજ રાત્રે મસ્ત ગરબા રમીને માતાજીની ભક્તિ કરીએ
હવે જેવું નવ દિવસની ઉજવણીમાં જેવા ગરબા પતે નવરાત્ર્રી ફતે એના પછી બીજા એના પછી ના મહિનામાં પછી દિવાળી આવે તો દિવાળીમાં પણ એવું હોય વોર્ડ બારસ છે ધનતેરસ કાળી ચૌદશ ને એવા બધા માં બી આપ આપડે પેલું ધનતેરસ માં સિક્કા ધોતા હોય અને ધનની પૂજા કરતા હોય પછી બેચતા વર્ષ ના દિવસે બધાના ઘરે પગે લાગવા જોવાનું હોય એ દિવાળી દિવસોમાં લોકો બહુ ફટાકડા ફોડે ને એવી રીતના દિવાળી નો પર્વ પણ બહ સારી રીતે ઉજવવામાં આવે છે ગુજરાતમાં
હમ અમે તો શું કરીએ કે અગિયારસ થી મસ્ત દીવા ચાલુ કરી દઈએ વાઘ બારસે પૂજા કરીએ પછી ધનતેરસ આવે એટલે અમારા ઘરના અમે તો નાના હોય ત ને ત્યારે તો પપ્પાની બાજુ પૂજા કરવા બેસી જતાલ અમે તો દીકરીને પપ્પા અમને બી ચાંગલ કરે તમે બી આગળની લક્ષ્મી છે એમ કેને મને દીકરીઓને બી ચંદલો કરે પછી હાથમાં પૈસા આપે એટલે ધનતેરસની પૂજામાં તો અમને એટલી મજા આવતી હતી કે પૈસા પપ્પા ધોવાય બધું જોઈએ પછી મમ્મી કેટલાક દાગીના મૂક્યા હોય એ બી પપ્પા એની પૂજા કરે લક્ષ્મીજીની પૂજા કરે વિષ્ણુ ભગવાનની પૂજા કરે એટલે એ ધનતેરસ ની બી એમ જે તિથિ પ્રમાણે દિવાળીમાં પછી કાળી ચૌદશ કાળી ચૌદશ એટલે આપડા જીવનમાં કંઈક નડતર હોય કઈક વિઘ્ન હોય નાના છોકરાઓને કઈક નજર લાગી ગઈ હોય તો આપડ હનુમાન દાદા ની પૂજા કરીએ એમની પૂજા અર્ચના કરીએ તેલ ચઢાવએ દાળ વડા બનાએ પછી બેસતું વરસ આવે અમાસ ના દિવસે દિવાળી આવે સોરી દિવાળી આવેને પછી બેસતું વરસ આવે દિવાળી દિવસે એટલા બધા ફટાકડા ફોડીએ કે અવાજ અવાજ એ દિવસ ત ઊંઘવા જ આખો દિવસ અવાજ જ ચાલુ હોય ચારે બાજુ અને બેસતા વર્ તો બસ સવારે વેહેલા ઉઠી નહીં ધોઈ સરસ કપડા પહેરીને મંદિરે જવાનું અને પછી બધા વડીલો ના આશીર્વાદ લઈને બધા રિલેટિવસ ના ઘરે જવાનું એ લોકો આપણને ના વરસની વધાઈ આપે આશીર્વાદ આપે સાથે સાથે પૈસા ભી આપે અને સૌથી મજાની વાત તો કઈ છે ખબર રોજ નવા નવા નાસ્તા કરવાની મઠીયા ચોડાફળી ચવાણું શક્કરપાળા સેવની બધી ખાવાની તો મજા મજા પડી જાય દિવાળીમાં
હમ સાચી વાત છે તમારી ને બેસતા વરષ ના દિવસે શું છે કે આપડા ગાડી ગાડી છે મોટી ગાડી બાઈક ટ્રેક્ટર હોય કે તમારા ઘરમાં કોઈ બી સાધન હોય ચલાવાનું એની પણ પૂજા કરતા હોય છે.
હમ કઇક નવું સાધન લીધું ધું હોય તો આપડે એને મસ્ત વધીએ કે ચાલો ના વર્ષમાં નવું સાધન લીધું છે પછી લઈને બધા વેકેશન દિવાળીમાં છોકરાઓનું બધા ઓફિસ બધું બંધ હોય એટલે બધા ફરવા જઈએ મસ્ત ચાર પાંચ દિવસ માટે એટલે એ બી એટલો સરસ ટાઈમ આપ ફેમિલી જોડે પસાર કરીએ કે તહેવાર નો તહેવાર બી મનાવીએ અને ફરવાની ફરવાની પણ મજા પડી જાય.
હમ સાચી વાત છે હવે જેવું આ દિવાળી પતે એના પછી દરેક છોકરા છોકરીઓનો ફેવરેટ તહેવાર એટલે ઉત્તરાયણ આવે ચૌદ તારીખે ઉત્તરાયણમાં તો જે તલ ને ચિ કી ખાવાની તો જે મજા પડે એને પછી પતંગ ચગાવવાની ને ઊંધિયું ખાવાનું આવી બધી બહુ મજા આવે આપડા ગુજરાતી તહેવારો માં તો બહુજ મજા આવે શું
હમ ના ના અરે ઉત્તરાયણમાં તો શું છે લપેટ લપેટ ની બૂમો ચાલતી હોય એક બાજુ બધાના ધાબા પર અલગ અલગ સ્પીકરો મૂક્યા હોય એટલે ગીતોની મજા આવતી હોય મસ્ત ચીકી તલ ખાતા હોય પુરી ઊંધીને જલેબી ખાતા હોય ને તો મજા પડી જાય છોકરાઓ તો ખુદ દ લપેટ લપેટ કને ડૂમો પાડે અને પતંગ ચખઈને તો હાથ દુખી ગયા હોય તો એ ના ભાઈ અજીક ચકાઈ લઈએ ચલો ને નજીક ચકાઈ લઈએ એમ કને સવારે વહેહલા ચડી જઈએ અગાસી પર નવ આખો દિવસ બગાસી પર જ ખાઈ મોજ કરીએ
હમ સાચી વાત છે હવે જેવું બે દિવસની મોજ હોય ઉત્તરાયણમાં હવે જેવા બે દિવસ પછી પાછા દસ દિવસમાં છવ્વીસમી જાન્યુઆરી આપડો તહેવાર છે સ્વતંત્ર દેશ માટેનોો તહેવાર છે એ પણ આપડા ભારત માટે તો એક તહેવાર જ ગણી શકીએ કેવો
હા સાચી વા આપણા દેશના આઝાદ થયા પછી જે આપ પ્રોપર સ્વતંત્ર થયા હતા એ બને છોકરાઓમાં બી દેશ પ્રેમ જાગે બધી સ્કૂલોમાં છે બધી કોલેજોમાં સરકારી કાર્યાલયોમાં ઓફિસોમાં ધ્વજવંદન કરવામાં આવે અને મને તો છે ને છવ્વીસમી જાન્યુઆરી પરેડ કરવાની ને પરેડ જોવાની તો એટલી મજા આવેવા ને કઈ એક બાજુ ચારે બાજુ દેશભક્તિના ગીતો વાગતા હોય સ્કૂલમાં મસ્ત પરેડ ચાલતી હોય મસ્ત દેશભક્તિ ના ગીતો વાગતા હોય ને તે ફુગ્ગા ઉડતા હોય મસ્ત રંગબિરંગ બી આપડ તિરંગો લહેરાતો હોય એ બી બહુ મજા આવે જોવાની
હમ સાચી વાત છે તમારી એટલે એ પણ આપડા ગુજરાતમાં તો એને પણ એક પ્રકારનો તહેવાર જ માનવામાં આવે છે એના પછી આપડે જોઈએ તો હોળી હોળીમાં પણ સારું સારું આમ હોય છે કે લોકો સાંજે હોલી નું દહન કરે છે, તેના ઉપર સ્ફળ છે ધાણી ચણા ને એવું બધું છે તે વધેરે છે, અને તેના બીજા જ દિવસે લોકો બધાને કલર લગાવવા માટે ઘરમાં ઘુસી જતા હોય કા તો, બહાર નીકળે તો એમને કલર વાળા કરી દેતા હોય. ના મોડે એકદમ જોવા જેવા હોય.
હમ હા બરાબર. આ હા હોળી ને ધુલેટીને બે દિવસ તો એ જોરદાર હોય છે ને આગલા દિવસે તો બધા હોલિકા દહન જોવા જાય, મસ્ત પૂજા કરો હોલિકા ની, મસ્ત એના ફેરા ફરીને આપડે માતાજીને પ્રાર્થ ના કરી થી બી, સત્ય નો વિજય થાય ને અસત્ય દૂર થાય, અને નાના છોકરાઓ હોય એની પહેલી હોડી હોય એટલે બધા, ઢુંડ બી કરે નોલિકા દ્વારા દર્શન કરે ગમે જેટલો આમ તાપ લાગતો હોય છતાં બી એવું કહેવામાં આવે છે કે એ ગરમી નો તાપ આપ છોકરા છોકરાઓ ના આપીએ, તો આખું વરષ તાવ ના આવે શરદી ખાંસી ના આવે એટલે દરેક તહેવાર નું કેવું છે, આપડ શરીરના સ્વાસ્થ્ય સાથે બધું સંકળાયેલું છે કે આ તહેવારમાં આ તમે ખાવ તે બાને તમે, સ્વસ્થ રહો ધાણી કેટલી બધી ધાણી ખાઈએ છી આપ હોળી આવે ત્યારે. અને દૂડેટીમાં તોહ છોક નાના છોકરાને તો જલસા જ પડી જાય છે, સવાર ઉપરથી જ પિચકારીને ફુગ્ગાને અલગ અલગ કલર્સ, બધા ફ્રેન્ડ્સ ભેગા મળી ટોળા બનાઈ અને બધાના ઘેર એક એક ના ઘેર જઈને રંગોળી, રંગ રંગથી આખું ઘર લાલ ગુમ કરી દે છે.
હમ સાચી વાત છે તમારી, એટલે મે એવું જ માનો છું કે આપડા ભારતમાં જેટલા પણ રાજ્ય છે, એ કરતા જે મજા ગુજરાતમાં રહેવામાં છે ગુજરાતના તહેવારો માનવામાં છે, એવું તો મને નથી લાગતું કે કોઈ પણ રાજ જેમાંશે શું કેવું?
હા હા એકદમ આપડો ગુજરાતીઓમાં જ એવું છે એક તહેવાર પછી બીજો તહેવાર ના બીજો તહેવાર ત્રીજો તહેવાર એમ એટલા મસ્ત તહેવારો આવે છે, કે દરેક ના મનમાં ધાર્મિક વૃત્તિ ચાલુ ને ચાલુ જ રે અને તહેવારોની ઉજવણી કરવા માટે બી મનુષ્ય એટલી મહેનત કરતું હોય છે તૈયારી કરતો હોય, એટલે બધા તયાર એન્જોય કરવાની ખૂબ જ મજા પડી જાય, પરિવારના બધા ભેગા, મેસી નાના છોકરાઓથી માંનીને વળલો ખૂબજ મજા પડી જાય.
સાચી વાત છે. સારું તો આપડણે પછી વાત કરીશું.
હા હા હા. હા ચાલ આવજો.
હા ઓકે.